હલો
હલો,
અવાજ આવે છે?
હા આવે
હા, બોલો બોલો તોમે અધિક માસ તું કઈ કેતા તને
ત્યા, અમારે ત્યાં પ્રોગ્રામ હતો અ તને મતલબ ઓ બનાવાની
ઘરેથી ભોગ બનાવવાનું ઓકે, એટલે કેટલા લોકો માટે?
પચાસતી લેડીઝતી સોસાયટી હા, તમે મતલબ જો છો ને તો પાાગળ થઈ જાય, ઇટલી આઈટમ
અવાજ બહ વધારે એકકો સાઉન્ડ થાય છે, થોડું દૂર રાખો ને મોબાઈલ
બોલો, હા હા હા હા એવું લાગ્યું કે તમે મોબાઈલ ના અંદર ને વાત કરો છો હ બહુ વધારે
હાકેતી આજે સોની ઉપર ખાવાની આઈટમ આપ
ઓ બાપરે હન્ડ્રેડ પ્લસ ડીશેસ વાવ
હા, વાચા ફરી તયરે
એટલે તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો હન્ડ્રેડ િશ
ના ના ર અમારે તો તોાલ
અચ્છા દા ત્રણ વસ્તુ શું તમે લઈ ગયા,
હા,
એટલે આખા સોસાયટી વાળાનું હતું?
હા, સોસાયગ ચઢવાનું બીજા મતલબ એસ્ટા પણ બના
અચ્છા
મ પૂજા પણ થઈ ગઈ અને પછી નીચે જને પોટ પાર્ટ જેવું
હા બહ સારું કેવાય હા આવું તો બહ જ સારું કેવાય ગમે આપણને એક્ટિવિટી ગમે ક્યાંય જવાનું નહીિ હોય તો આટલા બધા ગ્રુપ ના જોડે આપણને પણ ગમે
ડેકોરેશન તઈરોત રધે
કોરેશન પણ કરો આમાં તમે અરે વા
હવે તો ભગવાન ન બધા પૂજા હોય એટલે વાત તે ડેકોરેશન કરવાનું અ કંપલસરી છે
ઓકે નિમ્ મને આ વ્યાજ જ નથી આ બધી વસ્તુનું
બરાબ મેં પણ મતલબ ફસ્ટ ટાઈમ
ઓકે
હા બધા લેડીઝ છે નેમાં તો ઓલ્ડ એજ લેડી બધા કેતી દસ ના બાર વર્સ મતલબ પછી આવ્યું છે હતી મા
હા એ મેં સાંભળ્યું એ તો છે ને ઓનલાઈન મેં જોયું બલે ત્યાં છે ને આટલા વર્ષો પછી જ આવે એવરી યર નહી આવે અને આમાં એટલું આમ પૂજા પાઠ તમે જેટલું કરો એટલું તમને એનું ઓલું મળે બેનિફિટ મળે
હ લ આપ મારે
હા એજ લાભ મળે એટલે એને ખાલી વાંચ્યું છે એટલે આમાં શ કરવાનું હોય એ વસ્તુ તો મને નથી ખબર
આ છેા આખું એક મહિના લેડીઝ વતે ફાસ કર છેો કોઈકઈ તો ખાલી પાણી નો ફસ કર છે હ ત ખર તું ખ મતલબ કેને કેવાય ને ફલ ફ્રૂટ ખાઈને
હા બાપરે અઘ્રરું ના બધું પણ
હા બોલો બીજું તમારે ત્યાં નથી અધિક માસમાં
એકચુલી જો અમારે અહં એવું છે કે મારા અહિયાં સોસાયટી નથી ને ઇન્ડિવિજુઅલ બધા ના ઘર છે તો એટલે અમને વધારે ખબર નહ પડે હવે તમે કોઈ બિલ્ડિંગ માં ર હો કોઈ સોસાયટી માં રહેતા હો તોું બધા જ બધા ટાઈપ ના લોકો રે બધા રિલીજયસ ના તો તમને બધું ખબર પડે ને હવે મારા અહં એવું નથી
સા ચલે પ કર છે
હા એજ પણ આમાં કેવું છે કે અમે લોકો જેૈન કાસ્ટ ના છ જેન
હલોલો
હલો આવે હા હું કેતી ત કે અમે લોકો છે ને જેૈન છે તો અમારામાં માસ જેવું કાઈ નહીં આવે આ બધું છે ને એટલે જે આ છે ને જે શ્રી કિષ્ણ કિષ્ણા વાડા લાલવાણિયા વૈષ્ણવ લોક એ લોકોમાં બો ઇમ્પોર્ટન્ટ એટલા માટે મને ની ખબર પડે એ બ દિવસે તો આપણે ઓનલાઈન જ તો સોશિયલ મીડિયા પર જોઈએ તો બો ખબર પડે
હા બરાબર હા બોલો બીજું
અધિક માસ પૂરું ક્યારે થવાનું કઈ ખબર
પતા કે છે કે બાવીસ તારીખ ક લાસ્ટ છે.
બાવીસ તારીખ થી તો આ આદ્રા પણ બેસ પને એટલે જેન લોકો પછી કેરીન
હા
તમા
તમારી આવક ન
હું કઉ છું તમારા ત્યાં કેરી આવે છે હજુ પણ
આવે આજે જ આવ્યું મારા ઘરે
ઓ અમારા અયા તો કેરી ગઈ બધી જગ્યાએ ગઈ એટલે માર્કેટમાં છે. પણ એ કેવી તમે આમ હાથ લગાડો ને તો ખબર પડી જાય કે આ અંદરથી ખરાબ છે. પોચી પો ચી ગણી ગયેલી હોય એ બી જાલે આવે છે.
આ વસ્તુ છે ને વરસાદ નથી પય તીને એટલે જ
હમ એજ તું અને ગરમી
છે ને ટિહાઈડ્રેટ થઈ જાય
એજ કવ છું કે ગરમી ના કારણે છે ને ઝાડ પર લ કેલા ફ્રૂટ્સ પન કોવાઈ ગયા છે. ખરાબ થઈ ગયા છે.
હા
એટલે અમારા અહિયાં તો
અ ખાલી ફલ ફ્રૂટ નહી આ પતી સબચી પણ સુખી સુખી આવે
અરે બઉ જ આજે આ આવે ને વાલોર વાલોર પાપડી ખબર તમને વાલોડ ને આજે જે સાફ કરી રહી એટલી ફાઇન દેખાાય ભારત એકદમ ગ્રીન અને તમે જેમ એને સાફ કરવા બેસો તો બધામાં ઈયળો નીકળે એટલે કે ને આપણેે પાંચસો ગ્રામ લાવો તો ત્રણસો ગ્રામ ફેંકી દેવાની અને એ શાકભાજી તો
મુનસિફ થઈ ગયા છે હવે બહમંગ કાલે ટામેટ હું લેવા ગઈ
છે પાં સાત છે
અરે પવન પણ નહી મળે પણ કાલે દમણ અમે લોકો બીચ પર બેઠા હતા ને દરિયા કનારે તો ત્યાં તો એટલો પવન એટલો પવન પણ ગરમ પવન ઠંડક પવનની મળે ગરમ પવન.
હા શું કરવાનું હવે.
તો હવે વરસાદ ની યાદ આવી ગઈ કે વરસાદ આવ
હા વરસાદ આવે તો ઠંડક પડી જાય ને. તો સારું ના
ને બે ત્રણ દિવસ કન્ટિન્યુ આવે તો જ ઠંડક થાય એક વાર વરસાદ આવીને જતો રે
હા હા. અચ્છા બ બોલો અસ બોલો બીજું
હમ બચી ગયા તમે
તો બોલોબીજું કાલે શું કાલે નો શું કાલ નો શું પ્રોગ્રામ.
હાલનું કઈ નહી અમે તો ઘરે જ છે હમણાં એકવીસ તારીખે મારા ઘરે એક પૂજા રાખવાના છે. હમણાં જ અમારા ઓલા અં રતમાં મારા કાકા સસરા એક્સપાયર થઈ ગયા ને તો એમની પૂજા છે.
અચ્છા.
મારી કાકી ના કાકા સસરા અલગ રેવા જતા રયાતા. એમના ત્યાં રાખજો પણ હવે ડિસાઇડ કર્યું કે મારા અહીંયા જ રાખવાના છે એટલે મને તો એ વસ્તુનુ એટલું ટેન્શન આવે. પૂજા હોય બે કલાકની પણ મારા ઘરવાળા જીવ લેવે ચાર દિવસ સુધી.
એટલે હવે નેક્સ્ટ સન્ડે એ છે વસ્તુ પૂજા છે તો હવે કાલથી એની પ્રિપરેેશન ચાલુ કરવાની છે. પછી ત્યાં જમવા બધાને બોલાવાના છે. કાલે લિસ્ટ બનાવવાની, પછી મટેરિયલ બધું લાવવાનું છે પૂજાનું. એટલે બીઝી બીઝી બીઝી જ ચાલ્યા કરે છે બધું.
હહ બરાબર પેલા
બોલો બોલો તમે બોલો
શું બોલું બહુ ગરમી છે ને
ગરમી તો બહુ છે ભઈ એસી વગર હવે ની રેવાય.
હા
અરે હમણાં જ અમારા એક રૂમમાં એસી ખરાબ થઈ ગયો આગળ વાળા રૂમમાં તો બે કલાક રાતના ખાલી એસી બંધ રહ્યું તો એમાં તો લોકો ગાંડા ગાંડા થઈ ગયા.
કેટલી ગરમી બાપ રે! આ વસ્તુ તો મતલબ લિમિટ ક્રોસ થઈ ગઈ છે.
તો વરસાદ ક્યાંય નથ આવ્યો એને તો તો ગોવામાં તો ખબર છે કેટલો વેલો વરસાદ આવે ગોવામાં. આ વખતે તો છે ને ગોવામાં
હવે બે પાંચ મિનિટ વરસાદ આવે ને જતો રે વચ્ચે બહુ ફાઇન પડ્યો પછી હમણાં ફરીથી ત્યાં એટલી જ ગરમી થઈ છે ચાલુ.
અરે આ લોકો હોય ને રિપોર્ટર. ક્લાયમેટ હે ટોટલ આ બધાં કે કારણ કે વરસાદ તો લેટ આવવાના જ છે.
અરે હજી કેટલો લેટ જૂન અડધો થઇ જ અરે કઈક પછી ભાગી જાય.
જુલાઈ અરે આ જુન એન જુલાઈ ફસ્ટ વીક સુધી આવી જશે.
બહુ ગરમી હવે તો સેહેન ની થાય. અરે રસોડામાં કામ કરીએ ને ખાલી રોટલી કરવાનું આવે ને પાંચ મિનિટ પાંચ મિનિટમાં તો આખું નવાઇ
હા હા અહીંયા તો રહેવું જ છે.
બહું વધ
હ પવન પણ બહું ગરમ ચાલે છે. હા પવન પણ બહુ ગરમ ગરમ થાય.
પવન છે પણ ગરમ પવનમાં મજા નહી આવે.
હા
બોલો.
બોલો બીજું.
બટ
કાલે શું બનાવવાનું છે મેન્યુ માં.
અમારા અહિયાં છે ને એક રાતા છોડની ભાજી આવે એટલે ગ્રીન કલર ના લીવસ આવે. તમારે ત્યાં મેથીની ભાજી ને લાલ ભાજ જીન આવે ને.
હા.
નીજ આવે રાતા છોડની ભાજી એમાં કાંદા નાખીને બનાવવાનું.
અચ્છા
જોડે મોડા દાળ ભાત કઢીનું કોમ્બિનેશન ફિટ થાય તો કાલે એ જ મેન્યુ છે મારો મોડા દાળ ભાત કઢી અને ભાજી નો શાક.
હ ટેસ્ટમાં કેવુ લાગે છે.
ટેસ્ટમાં જેને ભાવે એને ભાવે મને થોડું ઓછું ભાવે,
હા
એટ મને નઈ ભાવે તો મને નથી લાગતું કોઈને પણ ભાવે માર ટેસ્ટ જ એવો છે,
હા
ચાલો મુકું ફોન
હા હા
બાય,